હલો હલો.
હા શું કરી રહ્યા છો હા આવતો આવતો છે આવ તો છે તમારો અવાજ આવતો છે શું કરી રહ્યા છો?
પ પ્રોબ્લેમ તો અવાજ પેલો કટ થઈ ને જેવો આવ્યા કરતો હોય છે.
અચ્છા આવું છે તો જ્યાં નેટવર્ક પકડે છે ને એટલે ત્યાં જરાક હલો અવાજ નથી આવતી અવાજ આવે છે?
હવે આવ આવે છે આવે ચા પીવા ચાલો.
એવું છે.
હમ્મ.
હા હ બસ ચાજ એટલે મમ્મી માટે મુકેલી હતી ચા.
હા મમ્મી નથી.
ચા મૂકવા ચાયલા.
ચા મૂકી દીધી ચા પીવા બેઠી અત્યારે હમ્મ હમ્મ હમ્મ.
અચ્છા બેઠી હ બેઠા હતા હા સારું સારું. બરાબર બરાબર હા તો હું તમને એવું કેતી હતી ને કે અમે તે દિવસે છે ને ત્યાં ગેલા હતા અમે તે દિવસે છેને તિથલ ગેલા હતા.
એવું છે ત્યાં તો ખૂબ સરસ જોવા જેવું છે.
હા જોવા જેવું છે ને બધું સ્વામિનારાયણ મંદિર
એ તો બહુ જ સરસ મને ત્યાં બહુજ ગમે એકદમ નેચરલી જેવું એમ... આ દિલ ખુશ થઈ જાય એવું બધું છે ત્યાં નું તો પછી પેલું સાઈ બાબા નું મંદિર...
હા..
અને પેલું મેઇન પોઈન્ટ છે... ત્યાં નાના બાળકોનું રમવા મૂકવાનું છે ને એમ... ઘેર બે વાગે... પછી આપડે જઈએ ને તો પેલું કેવું ભરતી આવતી હોય છે ત્યારે એમ થોડી મજા આવે. બાકી સવાર સવારમાં તો એટલું પબ્લિક પણ નહી હોય. ને સુુંનું સુૂનું જેવું લાગે બ સાંજના ટાઈમે કેવું બધા.... એમ આટો મારવા આવે ચાલવા મૂકવા આવે તો થોડું પબ્લિક હોય તો આપણને પણ થોડું એમ.... જોવાલાયક જેવું લાગે....
સાચી વાત છે અને અમે ત્યાંથી ગયેલા હતા ને તો અમે પછી.... સ્વામિનારાયણ મંદિર ગયા હતા અને સ્વામિનારાયણ મંદિર થી હવે... પેલા નહી પેલા ત્યાં ગયા તા સાંઈ બાબા... સાંઈ બાબા થી અમે પેલા તિથલ બીચ પર બીચ થી અને બીચ પરથી અમે... સ્વામિનારાયણ ગયેલા હતા એટલે ત્યાં અમે જ્યાં બાળકોને તે બધું... છે ને ઝૂલવાનુંને બધું તેમાં તો અમે નાના બાળક... નો હતો હમ નાના બાળકો નો હતો. પણ અમે તો એમાં ખૂબ મજા પાડેલી હતી ને અમારા...
ત્યાં જમવાનું પણ સરસ મળે છે. હ...
હા એ ગુરુવારે ગેલા હ સાભળાયું સાભળાયું...
હ હા તા જમવાનું પણ બહુ જ સારું મળે છે. હું તો એક વખત ગયલી હતી ને ત્યાં ત્યાંની... ખીચડી ખાધી હતી ખીચડી મને એટલી ભાવે ને એ લોકો બનાવે એ...
હા એજને તો ગુરુવારે ગયેલા હતા ને તો સાઈ હા... ગુરવારે ગેલા હતાં... તો સાઈબાબાને ત્યા પહેલું હા ગુરુવારે ગેલા હતા... તો સાંઈબાબા ને ત્યાંથી પેલી ખીચડી મળે ને તો એક ઘણી સારી લાગતી. મેં તો એમ તો જાઉં છું તિથલ ફરવા ને બધું કરવા. પરંતુ ખીચડી છે ને એ પેલી વખત ખાધી.
ત્યાં સાંઈબાબા ની વાત નથી કરતી મેં એની સ્વામિનારાયણ ની વાત કરું છું. ત્યાં હોટલ છે ને ત્યાં મળે છે. હ હ હ બાકી તા તો સાંઈબાબા... બા ના મંદિર ની સાંઈબાબા ના મંદિર ની તો મેં ખીચડી ખાતી જ નથી. ને એ છે ને અ સાંઈબાબા ના નથી એટલે અમે... અમારા ગામ માંથી શીરડી જતા હોય ને તો એ લોકો નો ભંડારો હોય છે. ત્યાં અમારે અહીં આગળ ઘર ની આગળ. તે લોકો જમવાનું ને ખીચડી ને એવું બનાવે ને તો અમને બધાને બોલાવે. ત્યાં પછી અમે જાઈએ જમવા માટે સરસ બનાવતા હોય છે.
સાચી વાત છે બરાબર પણ હને અમે ગયેલા હતા ને... તો ત્યાં એટલે આપેલું હતું ખીચડી તો મને તો ઘણી જ... સારી લાગે. ભલે ને ખીચડી હતી પણ ખાવામાં ઘણી સારી હતી. અને જે તમે વાત કરી ને પેલી અને હ તમે જે વાત... હા તમે જો સ્વામિનારાયણ માં જમવાનું ખાધું તો ત્યાં અમે જઈએ ને તો કઈ બીજું ખાઈએ કે નહીં ખાઈએ પણ અમે ત્યાંના છે ને પફ ખાઈએ છીએ અમને ત્યાંના પફ ઘણા બધા ગમે
એવું છે અમે પણ ચાલો ને વાંધો નઈ અમે તમારી સાથે ફરવા જવાનું થયું તો ઠીક નહી તમે જઉં મારા હસબન્ડ ની સાથે તો પછી જોઈએ ટ્રાય મારી જેહુ પછી તુંમને કેવા હું
હા તો એજ વાત હતી ને અમે તે દિવસે એટલે કે ગેલા હતા તો એટલી બધી વરસાદ પણ નહી હતી ને મારા મિત્ર ના છે ને તે એટલે કે આવેલા હતા ઘરેથી કોઈક તો એ લોકો કેહેતા ગામ થી આવેલા તો એ લોકો કહેતા હતા કે ચાલો તિથલ બીજ જઈએ ફરવા માટે તો બસ ત્યાં જ ગયા હતા અમે એમની સાથે હ તો એ એ પોતાના એટલે કે સગા સંબંધી સાથે હતા ને અમે અમારા મિત્રો હતા તો બધી બધી ઘણું બધું મજાક કયરીને નાના નાના બાળકો હતા તો ત્યાં અમે જે સાંજના ટાઈમ જ ગેયલા હતા કારણ કે સાંજના ટાઈમેના ઘણો ઘણો જોવામાં ત્યા મજા પડી જાય
હા તાં નાના છોકરાઓનો ને એવા મહારાષ્ટ્ર થી ને એવા એટલું પબ્લિક આવે છે ને બધું તિથલ બીચ ઉપર એ રીતે દમણમાં પણ બો જ સારું છે. તી મે તો દમણ હજુ સુધી ગઈ નથી પણ અમુક વિડીયો જોતી હોવ ને ત્યારે ત્યાં પણ એટલા બધા સહેલાણીઓ આવે છે ને ફરવા માટે ને અત્યારે ખબર છે તમને કે હ અત્યારે છે ને મેં કાલ પરમ તી વિડીયો એક જોયો હતો તો દરિયામાં અંદર છે ને ગાય ઉતરી ગયેલી હતી. તે એને રેસ્ક્યુ કરવા માટે આઠ દસ જણા હતા હા તો અત્યારે છે ને એને બાર કાઢવા માટે કેટલા દ આઠ દસ જણા બધા દોરડું બાંધી ને ખેંચી તા હતા પણ પેલા પાણીની લહેરો એવી આવે ને કે પથ્થર સાથે અથડાય ને પાછી જાય તેવી રીતના ગાય બી તારિ એના હાથે પણ એવું જ થયું જેમ તેમ કરીને પછી એને બાંધીને બાર કાઢી ત્યારે
હા હા સાચી વાત છે કારણ કે જો હવે અ બિચારા જાનવરને હા
હું
એજ એજ વાતને બીજાચારા જાનવરને એના વિશે ખબર બી શું કે હું ત્યાં જઈશ ને ફસાઈ જઈશ ને બધું મારી સાથે થઇ જશે. હા નીકળવાની વાત બીજી એને એને તો ખબર બી
હા પ્રવાસીઓ આવે તે કેવું ખાઈને થોડું ઘણું વસ્તુ નાખી દે તે લોકો ખાવા માટે અંદર જતા હોય. કયા કરેગા એ ફોન ચલાવા મેરા ઓર બીજું બીજું કેવું ચાલે છે હું હું હું હ નાનો મોટો કોઈ બિઝનેસ આપડે ઘરે કરવો હોય તો સા હાઅ. ‍ ફરવા તો કશે આમ તેમ જવાય તો નઈ પણ ઘરે બેઠા બેઠા એ તો સારું છે કે આવું બધું કઈ ચાલતું હોય એમાંથી આપણને કઈ ખબર પડતી હોય કે હા ભાઈ આનું આવું છે
હા એ
બાકી તો આપણને પણ એટલું નોલેજ ના હોય હે ને?
હા એજ અને જો આપડે શું કેવાયને બધું જો ફરવાને બધું જો મે તો હું તો એવું માનું છું ને કે ફરવાને એ બધું જો આપડે નિક કળતા હોય ને ઘરે થી જરાક તો એ સારું કેવાય કારણ કે જો આપડે ઘરમાં ને ઘરમાં જ રહીએ તો એ આપડે એ આપણને છે ને માન સિક રીતે અને શારીરિક બદન બધાજ બધી જ રીતે તણાવ રોપે છે.
હા એ તો તમારી સાચી વાત છે હા એ તકલીફ થોડું બાર ફરીએ તો માઈન્ડ ફ્રેશ રેય આપદું ઘરે ને ઘરે તો પછી કંટાળી જવાય. કે થોડું બહાર પણ ફરવું જરૂરી છે એ આપડા સેહત માટે સારું કેવાય. હમ્મ.
હા એજ એમ. એટલા માટે તો મને એવું લાગે છે કે એટલે આપણને છે ને ઘરથી જરાક બહાર એટલે નીકળવું જોઈએ કે જેથી આપણને એજે એટલે પે આપણને જેમ કે નઈ તો એવું એટલું બધું ઘરમાં રહી રહીને ના ટલું બોર લાગે અને આપણને જો ફરવાને બધું જતા હોઈએ તો હા તો એનાથી આપણને કઈક અહ માનસિક સંતુલન પણ આવી જાય છે અને તેટલા માટે માટે મારા જ્યાં ફેમ લોકોએ પ્લાન બનાવ્યો કે ચાલો ચા ફરવા માટ તો મેં એમને ના પણ નથી પાડ્યું કે નહી મને નથી જવું હું તરત જ પ્લાન મેં હા ભરી દીધું કે ચાલુ આપડે જઈએ કારણ કે હવે જાર ફરવાનું મળતું છે તો ફરી લેવાનું હવે હું માં શું
એ તો સાચી વાત છે. આ તો સ્કૂલ ટાઈમ અત્યારે નો સમય એવો છે સ્કૂલ કોલેજ નો સમય કે ત્યારે તમે મોજ શોક પૂરા કરી લ્યો. બાકી તો પછી તો ઘરે એક વાર બેસી ગયા પછી તો એ મોકો પણ ના મળે.
હા સાચી વાત છે એટલા માટે તો અમે લોકો વિચારીએ ને કે ફરવા નીકળેલા છે તો ફળી ફરી લેવો અને જયારે બેસવાનું જયારે ભણવાનું હોય ત્યારે ભણી લેવાનું બેસવું હોય ત્યારે બેસ બેસી લેવાનું અહ બેસી લેવાનું અને ફરવા નીકળીએ ત્યારે ફરી લેવાનું. એવું છે મારું તો એટલે કે જે કામમાં હા આપડે જે કામમાં છે એને કરી જ લેવાનું પછી એના જ્યાદા વધારે કઈક વિચારવાનું નહી કે આવું થશે. કે તેવું થશે મારું તો એવું માનવું છે.
હમ્મ.
હા.
આપડે કઈ ફાયદા મૂકાની હોય તો પછી આપડી નવી પેઢી જે આવે તે લોકોને આપડે શું શીખવામાં આપવાના આપણને કઈ નોલેજ ના હોય તો હમ્મ. જે રીતે આપણા હવે અત્યારે કે આપણા નાના નાના ભાઈ બહેન હોય છોકરાઓ હોય. માસી ના છોકરા મામા ના છોકરા હો કાકા ના છોકરા હો તો એ લોકોને પણ આપણે થોડું ઘણું નોલેજ તો આપી શકીએ. કેને એના લીધે
સાચી વાત છે સાચી વાત છે એટલે હું વિચાર્યું છે ચાલો નહી આ વખતે અમે જયારે કોઈ ક્યાંક જગ્યા અ ફરવાનું બધું નું પ્લાન બનાવીશું ને તો ત્યારે હું તમને પણ એટલે કે સાથે લઈ જઈશ અમારી સાથે લઈ જઈશ.
ચોક્કસ મને લઈ જજો અત્યાર તો ઘરે ને ઘરે હું પણ કંટાળીશ એટલે તમારી સાથે આવું તો પણ મારું પણ થોડું માઈન્ડ ફ્રેશ થઈ જાય. ચાલુ તો પછી ઠીક છે મળીયએ પછી વાત કરીએ હા ને?
હા મળીએ પછી વાત કરીએ ને ફરવા નીકળશો હમણાં હા ચાલો.
ઠીક ઠીક બાય
હા હમ્મ.